હલો
બોલો
શું કરો આનંદજી
કોય ને બેઠા તાપ પડો
ઓહ હો હો કે હતા ઘ ભાઈ કંધે ત
આપડ પાર્લર ઉપર બેઠો હોય
યુ હોયમ તો તો શું કરો ગરમી જેવી પડે
ઘરમે બહુ પડા
તો વાતાવરણ બહુ ગરમ થ નહી વરસાદ વરસાદ આવતો તો નહી વાતાવરણ એટલું ગરમ થઈ ગયું હો ને
હમ ફરવા જવાનું વોટર પાર્ક માં ના અવા જવું પડશે
હા હા ચોક વોટર પાર્ક વોટર પાર્ક હોય તોમ ઠંડકનું સારું છે
આપડ જાશું વોટર પાર્ક બનાવા
હા વોટર પારક જવાય ને શંકુ વોટર પાર્કમાં જઈએ
એ ચો આ
એવે મહેસાણા અમાદાવેપુર આવ્યો
ઓ ભલ્યા
હમ્મ ફરવાનું ગોઠવીએ તો એવું હોય તો એના કરતા તો
હ બધું થઈ જાય ભેગું
હમ્મ
તો તું ફરીયાઈે એન
હ મસ્ત આયોજન થઈ જાય ફરવાનું ગોઠઈ ગય ચોક તો ભાઈ ફ્રી હોય તો હમ્મ રમ અમદાવાદ અમદાવાદ જઈશું અમદાવાદ સાણંદપુર વોટર પાર્ક એ ફરે એક બે દાણા નો પોગ્રમ કરી
હવ આપડાે પેલા સુરેશ ને ઈકો લઈ જું
હો સરજ ભી નીર કો ભાડે કર દે
હા પેલા ચો દશ હલો
અવાર વેહેલા મસ્ત નીકળીએે.
હા વેલા પોહોચવા જઈ ને આગળ જએ તો સારું રેમ.
હાવે વેલો મોર્નિંગ માં નીકળી જઈએ તો પેલા હે ને આપડેમ એવું હોયન પેલા ડાયરેક આપે સાણંગપુર હનુમાન દાદાએ દર્શન કરીઆઈ.
હવ.
હમ્મ એટલે હજી ત્યાં શું મજાઈ જશે એમ.
આમ સાળંગપુર તો રાતે જ સારું નારે?
રાતે જ્યારે ચાલો પણ ખબર વેલા નીકળીએ તો ચાલમ. એવું હતો રાતે નીકળી જઈશું. હમ્મ. હા એટલે છું સવારે વહેલી મસ્ત આરતી ના દર્શન થઇ જાય અને ત્યાં મસ્ત ધર્મશાળા છે સચ્ચિનાનંદ સ્વામી મહારાજની ગોપાલ નંદ મહારાજજીની મસ્ત એક શ ત્યાં રૂમ રૂમ સરસ ચારસો રૂપિયામાં હજાર રૂિયા ની આજુબજુ ચારસો પાંસો રૂપિયાનીજુબજુમાં મસ્ત રૂમ મળી રહી છે એસી નોન એસ વાળા, મસ્ત ત્યાં રોકાશુ ફ્રશ બેસ થઈશું અને સવારે પ વહેલા હનુમાન દાદા ની મસ્ત આરતી થાય છે સાતક વાગે જેવી. એમાં આરતી નો લાભ લેેશુ. હા અને ત્યાં પછી હમણાં નવી હનુમાનની મૂર્તિ બનાવી છે ને ત્યાં સાણંદપુર.
ત્યાં
સાણંગપુર જ છ મને બહુ મોટી પ્રતિમા મૂકી મૂર્તિ બનાયલી. હમ્મ, ત્યાં બધા જઈશું ત્યાં દર્શે હમ્મ, ત્યાં દર્શન કરશું, ફોટા ફૂટા પડાવી રાખીશું.
હમ્મ.
હમ્મ બપોર જેવા શાંતિ થી દર્શન વર્શન કરી અને સાળંગપુર ફરી બપોર પહિ નીકળીજઈશું બપોરે નિક કરીશું એટલે હા રસ્તામાં વટો રૂમ વોટર બોટલમાં જમી લયું, હા ગાંધીનગર અક્ષરધામે જવાય. સારું રે અક્ષરધામે હા ભાઈ યુંજ કરીએ ને રિટર્ન માં આએ એટલે અમદાદ પેલા છેમ હા રિટર્ન માં એટલે આપડેને સીધા આમ ગાંધીનગર અક્ષરધામ જ એટલે સાંજ પડી જાય એટલે સા સીધા ગાંધીનગર જ જતા રેહુ. ખબર પડી? શ સીધા ગાંધીનગર જતા રહીએ ને એટલે ગોંધીનગરમાં રસ્તામાં વચ્ચે હોટલમાં જમી લેહુ પછી ત્યાં ગોંધીનગર અક્ષરધામ જતા રેશું એટલે એમાં અક્ષરધામની અંદર આપડો ઓછા ઉસાા ત્રણ થી ચાર કલાક નીકળી જશે.
હા.
હમ્મ અને અક્ષરધામ માં બહુ મજા આવી જશે એમ બધું અંદર ફરવાનું
વોટર પાર્કમાં તો સેલે જાઉન ના?
હા એ તો છેલ્લો પ્રગ્રામ રાખશો રિટર્નમાં. પછી બસ ત્યાં અક્ષરધામમાં જોવાની મજા આવશે યાર હું અક્ષરધામમાં ખુબ, હમ્મ.
પછી આપડે જ્યાં હુક કર્યા તળાવ.
અને પછી હા ભાઈ એવુ છે તો અમદાદ રાત રોકઈ જઈ બરોબર?
હવ.
એટલે અમદાવાદ રાત રોકીઈ જઈએ તો શાંતિ થી અમદાવાદ મસ્ત વોટર બોટલ રાખી લેવું. કર લખું ત્યાં ચાલ અમદાવાદમાં રોકાઈ તો હ એક ના અમદાવાદ ની જોઈ લઈશું તો આજુબાજુ સિંધુ ભવન રોડ ને બધું હું ફરીશું. રાતના નાઈટમાં મજા આવી હોય ત્યાં.
હવ ચાલો.
હમ્મ નાઈટમાં એકઈણ મજા આવશે ને ભાઈ સવારે વહેલું એવું છે ને તો ના નારાયણ નર સરોવર જતા આવીશું સવાર વહેલા નળસરોવર જઈશું એટલે ત્યાં પક્ષીઓ પક્ષી બધા વિદેશી પક્ષીઓ ત્યાં બહ આવે ફરે હા પોપ્પો અને ઈ તો હોય જ છે, જનરલી નોર્મલ સુરખા ના બધા તો પણ વિદેશી પક્ષીઓ ફલિંગોન બેલિંગોન એવું બધા બહુ હ ફેમેંગો આવતા હોય વિદેશી પક્ષીઓ ઘણા બધા આવતા હોય છે.
હમ.
હા સવારે મજા આવે એમ સરોવર હોય સરોવર ની યાદ આજુબાજુમાં બેઠા હોય એ મસ્ત ઠંડક વાતાવરણ આવતું હોય ઠંડો પવન આવતો હોય એ પાણી હોય એના કારણે
સારું છેઆમ.
હમ એટલે એ કવું ને એવી રીના કઈએ હવારમ નારાયણ સરોવર ના નળસવર જતા રહેવું નળસરોવર થી જઈ અને પછી સીધું તે પ્રા અ તે કો અ પ્રાણીસંગ્રહાલય જતા રહેવું
હો કાંકરિયા તળાવ
અ એયથી પ્રાણી સંગ્રહાલયમાં જઈશું એ કારણે બધા પ્રાણીઓને ખાસું બધું હોય વાઘ હૈ સીં હોય હ ચિત્તો હોય હ
હમ.
ભાલુ હોય હૈ. સસલા હમ હા ત તો બધા ખાસા બધા હોય છે, ત્યાં આપડે મસ્ત બે ત્રણ કલાકનો ટાઈમિંગ આરામથી નીકળી જશે. તમા બધા પ્રાણીઓ જોડે ઓળખવાનું હ હમ એટલે પ્રાણી સંગ્રહાલયમ જોઈશું પછી કોકરિયા તળાવ હ નજીકમાં નજીક હમ કોકરિયા તળાવ મસ્ત જગ્યા. પછી હમણાં નવું તો પેલું બન્યું હોય ને આ બધું અટલ બ્રિજ બન્યો હ કાચ નો આખો હા
તળ બ્લો ટાવર બન્યું
હમ કાચ નું આખું બન્યું છે, પુલ જેવું બન્યું
મોજા પેન ઉપર ફરવાનું ચાલન
પહીથી ના હોય તો અટલ બ્રિજે જયસું મ ત્યાંથી.
હ ચાલે હ કનેથી.
હમ અને એથી પછી એવું હોય છે, તો અ અટલ બ્રિજમાં જઈશું પછી એવું છે, તો ત્યા ફેમસ હોટલ છે, આખું અમદાવાદ ખાય ત્યાંથી પતંગ હોટલ કરીને છે હા હા તેયોથી આખા હા એ આખી ગોડ રાઉન્ડમાં ફરા
હમ ખબર હ ફરા સમજ
ઉપર જવાનું હોય છે, લીપ મને પછી ત્યાંથી આખી ગોલ રાઉન્ડ ની અંદર ફરતી જ હોટલ છે, એમ અને જમવાનું બી સારું હોય છે, ત્યાં ફૂડિંગ એકદમ સારું હોય છે, એનું અને બસ મજા આખું અમદાવાદ ત્યાંથી જમતા જમતા એમ ડિનર કરતા કરતા અમદાવાદ આખું
હૌ ચાલે.
અને પછી હા અને પછી રા એવું છે, તો પછી ત્યાંથી રા રાત્રે રિવરફ્રન્ટ જઈશું એમ ત્યાં રિવરફ્રન્ટ ન જારો અલગ જ હોય હા રિવરફ્રન્ટ ઉપર અમુક અમુક શું લોકો કાર્યક્રમો કર તા હોય છે ગવર્મેન્ટ બી કરતી હોય છે સારા એવા કાર્યક્રમ બહુ મસ્ત રિવરફ્રન્ટ બનાય આમ આખી સાબરમતી નદી છે અને નદીની આખી ફરતે રિવરફ્રન્ટ બનાવેલો છે.
વસ્તીપાઈ વિડીયો બીડીયો બનાવતી હોય.
હા બધો ફોટોગ્રાફી તમારી સારી થાય બધુ મજા આઈ જાય એમ ફોટોગ્રાફી ફોટોગ્રાફી કરવી હોય આનાથી ફરવું બરવું હોય કોઈ ખરીદી કરવી હોય તો અમદાવાદમાં લાલ દરવાજા છે. ખરીદી કરવા માટે બેસ્ટ દરવાજા હા લાલ દરવાજા આગળ ત્યાં બધું સસ્તું મળી રહેતું કપડા લેવા હોય કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ લેવી હોય કે બધી એવી વસ્તુ શું ઘણી સસ્તી મળતી હોય એમ ત્યાં
હવ
સારું બી મળતું હોયને સસ્તું એમ લાલ દરવાજા છે. એટલે ત્યાં બધું મજા આવી જાય એમ જગન્નાથ ભગવાનનું મંદિર હોય એમ હમણાં હા સસ્તું મળે ત્યાં અને હમણાં જગન્નાથ ભગવાનની રથયાત્રા આવે હે એટલે આખા વિશ્વની ગણવા જઈએ ને તો બીજી રથયાત્રા અમદાવાદની
અમદાવાદમાં
ભગવાનની હા એટલે ઈ એ દર્શન મસ્ત થઈ જશે ચડી બી જાવા
હા હ તો બધું અસાળી બીજ ના દાળે જ ગોઠાવાય
એટલે આને બે ત્રણ દિવસની મોર મોર આજુ બાજુું ગોઠવ છું ગીધું એવી રીતના જેમ ડાયરેક્ટ પેલા સાણંગપુર જતા રહેવું પછી થી ગાંધી ગાંધીનગર અક્ષરધામ જોઈશું પછી અમદાવાદ એ કરીને ફરશું આવું બધું અમદાવાદમાં બોવ સારી જગ્યા છે, એ ફરવા માટે ફેમિલી માટે બધું કોઈ વસ્તુ ખરીદવી હોય તો હમ અમદાવાદમાં તો બોવ મજા આવી જશે હમ અને પછી રિટર્નમાં એવું હશે તો વોટર પાર્ક મહેસાણા આવીશું એટલે વોટર પાર્કમાં શંકુ વોટર પાર્કની અંદર જઈ જઈશું એટલે એમાં આખો દિવસ નીકળી જાય એટલે બે બે ત્રણ દિવસનો પ્રોગ્રામ થઈ જાય આપડો અને વોટર પાર્કની અંદર રાઈડ શું રાઈડ બધી સારી હોય એમ
હવ ચાલ
હ એટલે બધું એ હ એક વોટર પાર્કમાં આપડો એક દિવસ રોકાવ આખો દિવસ જ તો રેવું ઠંડક રે એવું
હવ અષાઢ બીજની અંદર દર્શન બર્શન કરે ને ભગવાનના
હા હા પછી નીકળી જઈએ તો ચાલે હા સોરી એવું ચાલેને
પહી વોટર પાર્કમાં સીધા
હ વોટર પાર્ક આવી જવાય આરામથી વોટર પારકમાં મજા આવી જાય વોટર પાર્કમાં પાશુ અમે ગરમી બોવ જો ગરમી ના થોડા ઠંડા બી થઈ જવાય અને બધા ફ્રેન્ડ સાથે મજા જ આવી જાય એમ
હ એવું
હમ ગાડી બાડી તો આપડી ઘરની પોતાની લઈને જઈએે પેલા સુરેશભાઈ ને એટલે બોવ
હો કરણના બર લઈ લેવું કરણ સુરેશ
મજા આવશે હા એટલે કીધું ને અમદાવાદ તો તમારો ઓછામાં ઓછો એકથી એક થી દોઢ દિવસ તો આપડો આરામથી અમદાવાદની અં દર જ જતો રહે એમ કારણ કે આપડે બધો ફરશું પછી ખરીદી કરશું
બે દિવસ તો થઈ જાય ના થઈ
હમ આરામથી થય જાય હમ એકમ બે ત્રણ દિવસની ગણતરી રાખશું એમ
હવ
હમ ગાંધીનગરની આજુબાજુ બધું ફરીને જઈશું શાંતિથી મસ્ત સ્ટેડિયમ ભી અમદાવાદમાં સારું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
આપડા ઈકો ગાર્ડન કેટલા માણસ આવશે
ઇકોમા આવી જઈશું આપડે પા છ જણા તો આવીશું છ સાત જણા જેવા આવી જઈશું
ચ્યાર તો ચેડે આવશે
હમ્મ
વચેલીસ સીટ મચ્યા
હમ્મ
ના બે આગળ એક ડ્રાઈવર ન એક
હમ્મ જો અને અમદાવાદમાં તો ફરવા માટે મેટ્રો હ મ અમદાવામાં મેટોમાં વે તો ચાલ સ્ટેડિયમ બેેડિયમ મકા જઈશું જોઈએશું સ્ટેડિયમ બાજુ
હવ ચાલ સ્ટેડિયમ નર હલો
વિશ્વનું બ સૌથું મોટું સેડિયમ બનાવ્યું અમદાવાદ
વા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
હમ્મ એટલે બધું ફરવા લાગક ઘણું બધું ખાઈ
કોણું બધું નને ચાલો આમ તો ઘણું હોય સ્ટેડિયમ જોતા શું કોઈ વોટર પારકમાં જઉ જમીન જમીન વોટર પાર્કમાં જમવાનું હોય.
હા તે હશે જે બધું અંદર જમવાનું હોય છે બધું હો બધું આયોજન કરીને શાંતિથી આ આવી જઈશું બે દિવસ ન મસ્ત સરસ મજા નો પ્રગ્રામ બની જાય અને પછી શાંતિ થી બે દિવસ રહીને ઘરે થઈ જવાયને આ ગરમીની બહ ગરમી પડી રહી ગરમી ના ચો જ્યાં નહી આવી ગરમી ના ફરવા એટલે મસ્ત પ્રોગ્રામ થઈ જાય એવો છે એમ થોડું વાત તાવર એટમોસફિયર સારું એવું થયું છે એમ થોડું આમ
એક
વાદળછાયી વાતાવરણ છે એટલે એના કારણે થઈને સારું રહેે એમ આપણના માટે.
હવ ચાલ
હમ્મ સવાર વહેહલા નીકળી જઈશું અને એટલે બધું વધારે ઘણવું સારું રહેશે એમ
હવ
હમ
બોલો બાકી શું કરો તમે
બસ બીજું શાંતિ છે તમે કહો
અમારે શાંતી આ બેઠા
એવું હ એવું ને
હમ્મ
હ તો પછી ગોઠવી દઈએ તમે ફરવા જવાનું બરોબર તો પાકો બે દિવસ અંદર ગોઠ વી નાખીએ
પણ આપડે અસાઢી બીજ આવે એટલે નહી જવું
હા એ એ એ રાઉન્ડ માં તો એવું ગોઠવી હડ સાડી બીજ ઉપર ગોઠવી દેવ
સોળ તારીખે આવા સાડી બેીજ એટલા આપડે જે ચૌદ તારીખે નીકળીયે ચાલેને
હવ ચાલે ચાલે.
કહી દેજ તમે સુરેશભાઈ ગાડી લઈને
હમ્મ એમને એક વખત વાત કરી દેશું.
હવ
ચાલ
હ ચાલ
પૈસા પૈસા લાગે એમને લઈ લેશું જોડે એવું હય છે તો પછી તો
ગેસ બધો આપડો